હલો
હલો માારો અવાજ આવી રહ્યો છે
હા આવે છે બોલો બોલો
કેમ છે તમે મજામાં છો ને તમારા પરિવાર વાળા બધા મજામાં છે ને
હા એકદમ મજા મારા પરિવારોમાં પણ બધામાંજા છે તમારા પરિવારમાં બધામાંજામાં છે ને
હ હુંમજામાં છું અને આ અમે ફરીને આવ્યા છે જેમ કે આડે અમે એક મંદિરે ફરવા ગયા હતા જે આવેલું છે આ દ્વાર તમે તો નામ સાંભળ્યું ત્યાં અમે દ્વારકામાં કૃષ્ણ ભગવાન નગરીમાં ફરવા ગયા હતા ત્યાં અમને ખુબ જ મજા આવી અને ત્યાં અમે ખુબ જ મજા કરી તમને આવી કોઈ જગ્યા ફરવા ગયા હતા હાલમાં
હા હાલમાં તો અમે તમે કું દ્વારકા દ્વારકા તો અમે એક મહિના પેલા જ ગયેલા હતા કારણ કે અમને અ ઘરવાળા લોકોને ખુબ ગમે છે એ સ્થળ અને ત્યાં બધા અમારા ઘરવાળા ત્યાં આમ તો જયા જ કરે છે ને તે ખુબ ત્યાં લોકો મજા કરે છે અને તેમને પણ ખુબ એ ધાર્મિક સ્થળની મુલાકાત લાવવાની ખૂબ ગમે છે અને મને પણ આવા ધાર્મિક સ્થળો મુલાકાત લેવાની ખૂબ ગમે છે જેમ કે દ્વારકા છે સોમનાથ છે પછી પાટણમાં પણ એવું એવું પ્રસિદ્ધ મંદિર જવાની પણ ખૂબ ગમે છે અને ત્યાં પછી રાણીની વાવ કે ત્યાં પણ એ ખુબ સારું છે અને તમે આમ કશે ફરવા જાવ તો પછી આવું ધાર્મિક સ્થળો કે પછી બધા સ્થળો એમ ઈકો પ્રવાસન પર જવાનું પણ ખુબ ગમે છે જેમ કે ગોવા છે સિક્કિમ છે પછી કેરળ છે એ ઈકો પ્રવાસન કરવું પણ ખૂબ જરૂરી છે જેથી પ્રવાસન કરવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે ઘરેને ઘરે બેસી રીએ તે આપણું માઈન્ડ ફ્રેશ ના થાય અને જેના કારણે આપણે આમ ખૂબ ટેન્શન માં કારણ કે ફ્રેશ થવાળું તો આપણે ફરવું ખૂબ જરૂરી જ છે ને?
હમ આ ફરવે ખુબ જ જરૂરી છે અને આપણું દિમાગ પણ સાફ થઈ જાય છે અને તંદુરસ્ત રહે છે. આપણે ઘરેને ઘરે રહીએ અને આજના જમાનામાં મોબાઈલ વાપરવો જરૂરત બની ગઈ છે અને મોબાઈલમાં જોઈએ જોઈને લેપટોપને ઉપરું કામ કર્યા કરીએ ત્યારે આપણું મગજ ટેન્શન વધારે આવી જાય છે અને વધારે લોડ લેવા લાગી જેથી કરીને આપડું સારી રીતે કામ પણ નથી આપણો દિમાગ પણ સારું રહે અને જ્યાં ડુંગર એવુ સારી એવી જ્યાં પણ ખુબ આવી
હા ગયા છે ને એટલે તો હુંમ ઘરે તો રહું જ ની ફર્યા જ કરું છું કારણ કે એટલે આપણે કામ પણ કરીએ છીએ પરંતુ ફરવાનું પણ જોય છે કારણ કે કામ જ કરવાથી આપણને કઇ માઈન્ડ ફ્રેશ થતું નથી આથી કરીને આપણે જો કમાવીએ છીએ તો આપણે પરિવાર માટે જ એને આપડે માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે પ્રવાસન કરવું ખૂબ જરૂરી છે. આપણે જોબ જ કર્યા કરીએ છીએ તેના કારણે એટલે જોબ કરીએ છીએ છે ને તેમાં જ મન લાગ્યા કરે છે પરંતુ એ સારું ના કહેવાય કારણ કે આપણે તે કામથી એટલું બધુ સ્ટ્રેસ લીએ જ છીએ જેના કારણે આપણે કઈ સૂઝતું નથી ને આપણે ગમે તે ઘર વાળા પર લોકો પર ગુસ્સો કરી દે છે અને આપું મન શાંત રહેતું નથી જેથી કરીને આપણું મન ફ્રેશ થાય સારું રહે તે બને આપણે પ્રવાસન તો કરવું જ જોઈએ બરાબર ને?
હા સાચુ જ કહ્યું નહી તો લોડ વધારે આવી જાય ટેન્શન વધારે છે. પ્રવાસ કરવા જઈએ અને ખાસ કરીને આપડ મિત્રો મિત્રો સાથે ફરવા જાય તેમાં તો અલગ જ મજા આવે છે. જેમ કે સ્કૂલ માંથી આપણે કોઈ જગ્યા પ્રવાસ જતા તેમાં અલગ કેટલી બધી મેમોરી બનતી કેટલી બધી યાદો બનતી જેથી આપણને હાલમાં એવા પ્રવાસન ફરવા જવાની ઈચ્છા પણ થાય છે. હાલમાં પણ આપણે જઈ શકીએ છીએ પણ પહેલા જેટલી મજા નથી આવતી જેટલી હવે મજા આવે છે પણ હજી બી આપડે મિત્રો સાથે વધારે ટાઈમ પણ મળતો નથી અને કોઈ પ્લાન બની આવી તો પ્લાનમાં કોઈ સામેલ પણ નથી થતો કે આ કામ છે આ કામ છે એક વ્યક્તિ આવે તો બીજા વ્યક્તિ પણ કામ આવે